હલોો
ચાલો એક કલ્પના કરીહીએ જો આખી દુનિયામાં એક મહિના માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો શું થશે
જો આખી દુનિયામાં એક મહિના માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો તો તો ઘણા લોકો પર અસર પડશે કેમકે આજના દિવસોમાં અને આજના જમાનામાં ઇન્ટરનેટ એક ખૂબ જ રોજિંદા જીવનમાં એક ખૂબ જ ઉપયોગી વસ્તુ બની ગઈ છે તો લોકો ખૂબ જ પરેશાન થએ છે
સૌથી પહેલા શું બદલાશે
સૌથી પહેલા જોવાત જઈએ તો ઈન્ટરનેટ બંધ થશે તો સૌથી પહેલા તો વાતચીત બંધ થશે અને જે ઓનલાઈન નેટવર્કમાં કામ ચાલતા હોય છે એ કામ બંધ થશે
લોકો એકબીજાને કેવી રીતે સંપર્ક કરશે
હા જો કદાચ દુનિયામાં ઇન્ટરનેટ બંધ થઈ જશે તો લોકો ઇન્ટરનેટ કોલિંગ કે ઇન્ટરનેટ દ્વારા તો સંપર્કમાં નહી આવી શકે પરંતુ એ ફોન અથવા તો સીધી મુલાકાત દરાવા જ સંપર્કમાં આવશે
તમને લાગે છે લોકો ફરી વધારે મળવાનું શરૂ કરશે
હા કદાચ એવું થઈ શકે કારણ કે જો દુનિયામાં ઇન્ટરનેટ જ નહીં હોય તો એમના પાસે બીજું કઈ ઓપ્શન નહીં હોય વાત કરવાનું કે કનેક્ટ થવાનું તો મારા હિસાબે તો કદાચ મળવાનું શરૂ કરશે
જો એક દિવસ માટે ઇન્ટરનેટ બંધ થાય તો તમારો દિવસ કેવી રીતે પસાર કરશો
હા જો કદાચ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો હું કઈક બીજું જ વિચારીશ કે બીજું જ કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીશ કારણ કે હું પોતે આજના જીવનમાં એક ઇન્ટરનેટના યુગથી ટેવાયેલું છું કારણ કે ઇન્ટરનેટ વગર જ કઈ પોસિબલ જ નથી તો હું કઈક નવું વિચારીશ અને નવું ટ્રાય કરીશ
કેમ કે
જેમ કે ઇન્ટરનેટ વગરની કોઈ વસ્તુ કે એક્ટિવિટી છે જેમ કે બહાર જવું અથવા વાંચવું કે કોઈ રમત રમવી કોઈ ફેમિલી સાથે વાત કરવી એવી બધું
તમને શું લાગે છે લોકો આજે કંટાળો ઓછો સહન કરી શકે છે
હા આજના જમાનામાં લોકો છે ને એ કંટાળો ઓછો સહન કરી શકે છે કારણ કે આજના જમાનામાં લોકોમાં સહનશક્તિ રહી જ નથી એ લોકો પોતપોતાના જીવનમાં અને પોતપોતાના રોજના કાર્યમાં રોજબરોજના કાર્યમાં જ વ્યસ્ત હોય છે તો એ સહનશક્તિ પણ લોકોમાં ઓછી થઈ ગઈ છે
એવું કેમ પણ
કારણ કે આપણે તરત ફોન લઈ રઈએ છીએ જો આપણે ચાર જણા કોઈ વાત કરતા હોઈશું બેઠા હોઈશું તો આપણી પાસે કોઈ ટોપિક નહી હોય વાત કરવા માટે તો તરત જ આપણે ફોન ઉપર બેસી જઈશું કે ફોનમાં કઈકને કંઈક કરીએ આપણે
જો ઇન્ટરનેટ ના હોય તો લોકો વધુ વિચારશે
હા આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે જો ઇન્ટરનેટ ન હોય તો લોકો વધુ વિચારશે મારા મત મુજબ તો આ કદાચ સારું જ ક્વેશ્ચન છે કે લોકો વધુ વિચારશે કારણ કે જો ઇન્ટરનેટ નહી હોય તો લોકોને બીજું જ કઈ કરવાનું પ્રયત્ન કરશે અને કઈક નવું જાણવા અને શીખવાનું પ્રયત્ન કરશે તો કદાચ લોકો વધુ વિચારવાનું પણ પ્રયત્ન કરશે
તમને શું લાગે લોકો વધુ વાત કરશે કે પછી ઓછું
હા જો આપણે ઇન્ટરનેટ રોજબરોજ હોય છે તો લોકો આપણે જોઈએ છીએ કે ઓછી વાત કરીે છેી અને જો ઇન્ટરનેટ બંધ થઈ જશે તો તો સ્વાભાવિક છે કે લોકો વધુ વાત કરશે કારણ કે ઇન્ટરનેટ નહીં હોય તો લોકો પાસે બીજું કોઈ ઓપ્શન નહીં હોય તો એ વાત કરવાનું જ પસંદ કરશે
તમને શું લાગે આજના આજના સમયમાં લોકો સામસામે વાત કરશે કે પછી મેસેજ પર
હા આજના જમાનામાં જોવા જઈએ તો મેસેજ ઉપર જ લોકો કામ પતાવે એવું છે પરંતુ તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો આપણે શું કરે લોકો તો સામસામે જ વાત કરવાનું પસંદ કરશે કારણ કે મેસેજમાં કે ઈન્ટરનેટ દ્વારા એમને ઈ શોર્ટ સોલ ન બંધ જ થઈ જશે
એવું કેમ
એવું એટલા માટે કે સામસામે વાત કરવાથી આપણને વધારે સાચી લાગે વાત વધારે કઈક આપણે વાત કરવાની મજા જા આવે જે આપણે ફોન કે મેસે મેસેજમાં કે ઇન્ટરનેટ દ્વારા એણું આપને સારું લાગે નહીં
જો સોશિયલ મીડિયા ન હોય તો લોકો શું ગુમાવશે
હા આ પણ એક ખૂબ જ સારો પ્રશ્ન છે કે જો સોશિયલ મીડિયા ન હોય તો લોકો શું ગુમાવશે તો મારા મત હિસાબે તો લોકોને સોશિયલ મીડિયા ન હોય તો માહિતી અને મનોરંજન બને ગુમાવશે કારણ કે લોકો તો ઘણા એવા લોકો છે જે સોશિયલ મીડિયાના મારફતે માહિતી પણ પ્રાપ્ત કરે છે તો ઘણા એવા લોકો અથવા તો છોકરાઓ છે જે એમના મનોરંજન માટે સોશિયલ મીડિયા યુઝ કરે છે તો બંને ન આપને કહી શકીએ કે માહિતી પણ નહીં મળે અને મનોરંજન પણ નહીં મળે લોકોને
અને તમારા મત મુજબ શું મેળવશે
હા કદા સોશિયલ મીડિયા નહી હોય તો એમને વધારે સમય મળશે કારણ કે ઇન્ટરનેટ જ નહી યુઝ કરે તો એક નવું કઈક વિચારશે અથવા તો નવું કાર્ય કરવાનું કરશે તો એ ઇન્ટરનેટ નહીં હોય તો વધુ સમય મળશે કઈક ને કઈક કરવા માટે
રસપ્રદ જો લોકો પાસે વધુ સમય હોય તો શું શું એ લોકો કરશે
હા જો લોકો પાસે વધુ સમય હોય તો લોકો નવું નવું શીખવાનું નવું નવું ટ્રાય કરવાનું અને નવું નવું જાણવાનું પ્રયત્ન કરશે જે ખુબ જ સારું એક ઓપ્શન છે જે નવું આપણે શીખવું જોઈએ કે નવું આપણે કંઈ ને કઈ ટ્રાય કરવું જોઈએ તો લોકો પાસે વધુ સમય હોય તો નવું નવું શીખવાનું ટ્રાય કરવું જોઈએ
તમને શું લાગે લોકો પુસ્તકો તરફ પાછા વળસે ખરા
હ આજના જમાનામાં તો ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા થી એટલા લોકો ટેવાય ગયા છે કે પુસ્તક તો કોઈ નામ જ નથી લેતું વાંચવાનું તો કદાચ ઈન્ટરનેટ બંધ થાય તો કદાચ બે ટકા પાંચ ટકા કે દસ ટકા એવા લોકો હોય જે થોડા લોકો કો હોય એ કદાચ પુસ્તક તરફ પાછા વળી શકે
જો આખો દિવસ સ્ક્રીન વગર રહેવું પડે તો સરળ રહેશે ખરું
જો આખો દિવસ સ્ક્રીન વગર એટલે કે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ અને મોબાઈલ વગર રહેવું પડે તો શરૂઆતમાં તો એ શક્ય નથી શરૂઆતમાં તો ખુબ જ અઘરું પડશે લોકોને પછી કદાચ ટેવ પડી જાય તો કદાચ સરળ થઈ શકે
હા તો તમારો કેવાનો મતલબ એક વીક તો હશે એક વીક
હા હા એક વીક પછી ટેવ પડી જાય
શું તમને લાગે છે કે લોકો આજે ખૂબ ઝડપી જીવે છે
હા આજનો જમાનો જ એવો છે ટેકનોલોજી અને ઇન્ટરનેટ યુગનું તો લોકો આજે ખુબ જ ઝડપથી જીવે છે
તમને શું લાગે ઇન્ટરનેટ વગર જીવન ધીમું થશે
હા આપણે કારોબાર અને કામ ધંધા વિશે જોવા જઈએ તો ઇન્ટરનેટ ઉપર ઘણા બધા કામો અને કામો તે ટકાયેલા છે જે કદાચ ઇન્ટરનેટ વગર જીવન ધીમું થશે તો એમાં હું કદાચ હાજ પાડું
શું ધીમું જીવન હંમેશા ખરાબ હોય
નહી એવું નથી કે ધીમું જીવન હમેશા ખરાબ જ રે
જો સમાચાર ન મળે તો લોકો શું કરશે
જો સમાચાર ના મળે તો લોકો ટીવી અથવા તો બીજા કોઈ રસ્તાઓનો ટ્રાય કરશે
શું લોકો વધુ ધીરજ શીખશે
હા કદાચ લોકો વધુ ધીરજ પણ શીખશે
જો ઈન્ટરનેટ વગર લોકો કામ ન કરી શકે તો શું બદલાશે
જો ઇન્ટરનેટ વગર લોકો કામ ન કરી શકે તો કામ કરવાની એક રીત બદલાશે
જો તમે એક દિવસ માટે ઇન્ટરનેટ વગર હોવ તો સૌથી વધુ શું યાદ આવશે
મને તો કદાચ મેસેજ અને વિડીયોસ ને વધારે યાદ આવે
તમને લાગે છે મનોરંજન ની વ્યાખ્યા બદલાઈ
હા હા
શું લોકો ફરી જૂની રમતો રમશે ખરા
હા આવું જ શક્ય છે
શું લોકો વધુ સર્જનાત્મક બનશે ખરા
હા આ પણ હું પ્રશ્નમાં કદાચ હું હા જ કહીશ કે લોકો વધુ સર્જનાત્મક બનશે
તમને લાગે છે લોકો વધારે વિચારશે કે ઓછું
મારા હિસાબે તો લોકો વધારે વિચારશે કારણ કે એમના પાસે બીજો કોઈ વિચારવાનો કે બીજું કઈ કરવાનું ઇન્ટરનેટ વગર એમના પાસે ઓપ્શન જ નહીં હોય તો લોકો વધારે વિચારશે
શું લોકો પોતાની સાથે વધુ સ પોતાના લોકો સાથે વધુ સમય પસાર કરશે ખરા
હા હા
જો દર અઠવાડિયે એક દિવસ ઈન્ટરનેટ બંધ રાખવાનો નિયમ આવે તો
તો શરૂઆતમાં તો બધા માટે મુશ્કેલી જ પડે
પછી ફાયદો થશે
હા પછી થોડો ઘણો ફાયદો થાય
હા તમારી સાથે મને વાત કરવામાં ખુબ આનંદ પડ્યો
હા મને પણ તમારા સાથે વાત કરવામાં ખુબ જ મજા આવી